હલો જય શ્રી કૃષ્ણ ભાઈ કેમ છો?
જય શ્રી કૃષ્ણ ભાઈ મજામાં છે તમે કેમ છો ભાઈ તમારા ઘરે બધા કેવા છે.
હા ભાઈ એકદમ સારા છે અને અમારો ઘરના પણ એકદમ સારા છે. ખુશ છે બધા અને શાંતિથી રહીએ છીએ. અને હાલમાં શું છે અમારી જે મોલ ચાલે છે એટલે કે અમારી જે દુકાન છે. તે ખુબ જ સારી રીતે ચાલી રહી છે તો એના વિશે જ વાત કરવા માંગુ છું કે જે દુકાન હોય છે તો તમે સારી દુકાન ચલાવો છો અને તમારે ધડો રોકડમાં વધારે થાય છે કે હમણાં જે ડિજિટલ પેમેન્ટ આવ્યું છે તેમાં વધારે થઠટો હોય છે
હા ભાઈ એટલે કે મમે જે ચલાવે છે દુકાન જેમ કે મારી તો કિરાની દુકાન ચાલી છે અને એટલે મેં તો મારા પપ્પાને હેલ્પ કરવા જામ છું મારે તો હજી કંમવાર એટલે કે એમ થઈ ગયા છે એમ તો વીસ વર્ષ નહી પરંતુ મારે જે પપ્પાનની દુકાન ચાલે છે એક જે શહેર માં ચાલતી છે એટલે મારા જે ગામડું છે તે નજીક નજીક જ છે ત્યાં જે શહેર છે તેમ સારું મોટું છે અને આજુબાુ ઘણી બધી પ્રકારની બધી વસ્તી છે અને ઘણા બધા જે સોસાયટી પણ છે આજુબાજુ જ છે એટલે અમે જ્યાં દુકાન જયારે ખોલેલી ત્યારે એમ તો સારો એટલે કેમ જય કમાણી પણ સારું થઈેઈ નેમ જે આજુબાજુ બધ સોસાયટી બધા લોકો રહે રહો છે એમને નજીક જ છે એટલે કે એ એ લોકોને કોઈ પણ એવી જો વસ્તુ જેમ કે ખાવામાં કોઈ પણણ પ્રકારનો વસ્તુ જોતું હોાઈ અથવા એમને કોઈ દૈનિક જરૂરિયાતને કોઈ વસ્તુ જોતી હોય તો પછી અમે એ લોકો ત્યાંથી ચાલેલે ત્યાંથી બહાર આવીને પણ લઈ શકે છે એલા એ લોકો દૂર જવા નથી પડતું એટલે કે શહેરમાં જ આપડે કિરણ કે પછી અન્ય પ્રકારની બધા લોકો જે સ્ટોર ચાલુ કરવા માંગતા હોય શહેરમાં ખોલવી જોઈએ કારણ કે ગામડા માટે એટલું બધું કોમ્પિટિશન પણ નહી એટલે ગામડામાં એટલું બધુંમ પેલું પણ નહીંયને બધું એ બા લોકો મોસ્ટલી બહારથી બરખો એટલે કે ગામડામાં જો આપણે ખોલીએ તો પછી આપણને લોસ દવાનો ફાયદો એટલે થઈ જાય છે લોસ થાય છે એટલે આપણે જેટલું એમ દુકાન જો ખોલીએ તો પછી આપણે શહેરમાં જ ખોલવી જોઈએ અને સારી રીતે આપણા શહેરમાં સારો ફાયદો પણ થાય છે કારણ કે અમારે જયારે અમે દુકાન જ્યારે શહેરમાં ખોલેલી ત્યારે અમને એમ પેલા એવું લાગતું કે ત્યાં બરાબર જ દુકાન ચાલશે કે નહીં ન ચાલશે બ કારણ કે તમે જાણો છો કે શહેરમાં કોમ્પિટિશન ખુબ વધારે રહી છે કારણ કે શહેરમાં આજુબાજુ એવા ઘણી બધી પ્રકારની આપણા જે સેમ દુકાનો પણ હોય છે પરંતુ અમે તો આપણો વ્યવહાર અને આપણો જે આપણું કેવી રીતે હોય છે તે બધું તેના પ્રમાણે બધું ચાલું હોય છે એટલે ઉટું થાય છે પરંતુ એમણા અમે જયારે જયારે દુકાન ખોલેલી ત્યારે છે ને ઓનલાઈન પેમેન્ટની સુવિધા પણ આવી ગયેલી હતી એટલે કે અમારે જે પપ્પા જયારે દુકાન ખુલેલી ત્યારે ઓનલાઈન પેમેન્ટની સુવિધા આપણા દેશમાં જયારે શરૂ થયેલી હતી ત્યારે આવી ગઈ હતી ને મેં પણ આવી બધી આવી બધી સુવિધા જે ગ્રાહકોને આપું છું કારણ કે આપણે પે સ્કેન કે ક્યુઆર કોડ રાખીએી જેના કારણે એ લોકો ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરી શકે છે કારણ કે ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવાવામાં તમે જાણો છો કે આપણને ખૂબ સેફ પણ હોય છે અને એકદમ સમયનો બચાવ પણ થાય છે કારણ કે ઓનલાઈન પેમેન્ટ એટલે ઓનલાઇન પેમેન્ટ જય્યારે અત્યારથી આવ્યું છે ત્યારથી ઘણા બધા લોકો સમય બચી ગયો છે ખર્ચ બચી બચી ગયો છે કારણ કે તમે જાણો છો કે આપણે જ્યારે વ્યવહાર કરતા હતા ત્યારે મોસ્ટલી વધારે રોકડમાં વ્યવહાર કરતા હતા અને ત્યારે આપણે કોઈના પાસે જવું પડતું હો હતું કોઈના પાસે પૈસા માગાવવા પડતા એના માટે મુસાફરી કરવા પડતું હતું અને એની સાથે આપણે કલાક એક દિવસ માટે પણ ઘણા બધા પ્રશ્નોનો સમય પણ બરબાદ થતો હતો પરંતુ હવે તે ખુબ સારી રીતે આપણે શીખી ગયા છે અને સારી રીતે આપડે હવે ખુબ સારી રીતે આના લીધે આપણે યોગ્ય રીતે વધુ સરળતાથી કામ પણ કરી શકીએ છીએ એટલે આપડે પણ જ્યારે આવી બધી સુવિધા જે ગ્રાહકો આવે છે તેમને પણ આપવી જોઈએ કારણ કે ગ્રાહકો પનાવે તો મોટા ભાગે આવી ઓનલાઈન પેમેન્ટની બધી સુવિધા યુઝ કરે છે કારણ કે એ લોકોને પણ ખબર જ છે કે આપડે જેટલું વધારે રોકાણ હાથમાં ઓછો લઇ જશું તેટલું આપણા માટે સારું છે કારણ કે ચોરી થવાનો ભય કે પછી અન્ય પ્રકારનું વિવિધ પ્રકારનું આવું બધું થતું રહે છે કારણ કે પહેલા તો તમે જાણો છો કે બધાના ઘરમાં રોકડ વધધારે રહેતા હતા અને પછી એમ આજુ ગામડાઓમાં કે શહેરોમાં ચોરી થવાનો ખુબ ભય રહેતો હતો એટલે કે આવું બધું હમણાં ઓછું થઈ ગય છે અને ઓનલાઈન પેમેન્ટ ના કારણે ઘણા બધા લોકોના પૈસા સેફ પણ છે અને ઘણી બધી જગ્યાએ આપણે ઓનલાઈન પેમેન્ટ સુવિધા પણ આપણને સારી રીતે યુઝ કરવા માટે બધા લોકો આપણને ઓફર કરે છે અને આપણને સારી રીતે બધી સુવિધા આપે છે એટલે હું પણ જયારે મારા જે દુકાનમાં કોઈ પણ વસ્તુ ખરીદવા માગુ છું જેમ કે બધી વસ્તુ મેં મોટા વેપારીઓ પાસે લાવું છું મારા દુકાનમાં જયારે મારી એટલે બધું વસ્તુ પૂરી થઈ ગાય પછી હું પણ ત્યાં એમ તો વધારે ચેકમાં અથવા જે ઓનલાઈન પેમેન્ટની બધી સુવિધા મળી છે એના દ્વારા જ કરું છું કારણ કે તમે જાણો છો કે પેલું આપણે ઓનલાઈન પેમેન્ટની સુવિધા જ્યારે આપણે કરીએ તો પછી આપણેે મોટા પ્રકારનું પેમેન્ટ ચુકવણી કરીએ તો પછી એના પર આપણને થોડું ઘણું કેશબેક મળે છે એટલે એ આપણા માટે ખુબ સારું આવ્યું છે કારણ કે તમે પણ જાણો છો કે આપણા દેશમાં એવા તો ઘણા બધા બિઝનેસમેનો જેમ કે અદાની છે પછી અંબાની છે પછી ટાટા છે એ મોટી મોટી કંપનીઓ ખૂબ હમણા તો આ બધી એમ બિઝનેસ કરે છે અને ખુબ એ લોકોના તો નેટવર્ક બ વધારે છે. એટલે કે એ લોકો એ લોકો પણ આપને સજેસ્ટ કરે છે કે તમે પણ ઓનલાઈન પેમેન્ટની જે સુવિધા મળી છે તે યુઝ કરો અને એના લીતે આપણે એ યુઝ કરો કારણ કે આપણા દેશમાં ઓનલાઈન પેમેન્ટ સુવિધા આપણે ખૂબ જાગૃત કરવાની છે બાકી ભાઈ તમારે શું કે તમા જે તમારી જે દુકાન ચાલલી છે ત્યાં તમે પણ જે ગ્રાહકોને ઓનલાઈન પેમેન્ટ કે પછી જે રોકડમાં પણ અમુક જે ગ્રાહકો હોય છે, તે પણ બધી ચૂકવણી કરતા હોય એ તેમને બધી જ પ્રકારની સુવિધા તમે આપતા હશો ને ભાઈ
હા એમ જોવા જઈએ, તો હંમેશા છે અમારા જે ગ્રાહકો છે એમને તમામ પ્રકારની સુવિધા આપી છિએ. કારણ કે શું છે એક વાર કોઈ ગ્રાહક આવ્યો અને એમને એવું નહી ફાવ્યું કે આ દુકાનમાં એટલો સારો એવો વ્યવહાર આપણી સાથે કરવામાં ના આવતો હોય એટલે કે ગ્રાહક સાથે આપણે જો સારી રીતે નહી વર્તીશું તો એ બીજી વાર પાછો આવશે નહી. એટલે આપડે શું છે અમુક વાર તો જે આપડે નફો હોવો જોઈએ તે પણ જતો કરવો જોઈએ પડતો હતો જેમકે જયારે રોકડમાં હતું ત્યારે કોઈ ગ્રાહક આવ્યો અને જયારે સત્યાસી રૂપિયા પછી, અઠ્ઠાણું રૂપિયા એવું કોઈ ન અ એ લોકોએ વસ્તુની ખરીદી કરી તો અત્યારે આપણે જે નફો આપણને મળવાનો હોય તે જતો કરવાો પડતો હતો કારણ કે આપણે પાસે છૂટા ન હોય કારણ અથવા તો એમની પાસે છૂટા ના હોય, પરંતુ હાલમાં શું છે ડિજિટલ પેમેન્ટ આવી ગયું છે અને ડિજિટલ પેમેન્ટ એટલું સારું છે, કે એમાં શું થાય છે કે કોઈ પણ ગ્રાહક આવે અને અમારે ત્યાં ક્યુઆર કોડની સુવિધા છે જ એટલે અમે નંબર પણ લખ્યો છે એટલે નંબર પણ અકાઉન્ટ પર પણ એ લોકો પૈસા ટ્રાન્સફર કરી શકે છે. એટલે અમને તો એ બાબત ખુબ જ ગમી અને એ લોકો પણ સરળતાથી પૈસાનુ ટ્રાન્સફર કરી શકે છે. મને એ લોકોને પણ કોઈ પ્રકારનો મુશ્કેલી અનુભવવી પડતી નથી અને એ લોકોને જે પણ વસ્તુ જોઈતી હોય તેઓ એ લોકો સરળતાથી ખરીદી શકે છે. એટલે મને એવું લાગે છે કે ડિજિટલ પેમેન્ટનો આજે ઉપયોગ કરવો ખુબ જ આવશ્યક છે અને બધા જ ઉપયોગ કરવો પણ જોઈએ. બધે જ આજે તો આપડે કશે પણ જોઈએ બહાર વિદેશ ફરવા માટે પણ જોઈ શકીએ તો ત્યાં પણ હમણાં ડીજીટલ રેન્ટ એટલું બધું આવી ગયું છે આપડા બાજુ તો થોડું ઘણું ઓછું છે. પરંતુ હું મેં તમને વાત કરું કે જેમ કે ચાઈના છે, જાપાન છે, પછી ઓસ્ટ્રેલિયા છે, ન્યુઝીલેન્ડ છે, સ્વિઝરલેન્ડ છે, જે એ ઘણા બધા દેશો છે. જ્યાં આ ડિજિટલ પેમેન્ટ ન ખુબ જ મોટા પાયા પર ઉપયોગ થવા લાગ્યો છે. કારણ કે ત્યાં શું છે એ એકદમ ડેવલોપમેન્ટ કન્ટ્રી છે. અને ત્યાંના વ્યક્તિઓનું જીવન એટલું બધું ફાસ્ટ હોય છે એટલા બધા એ લોકો એજ્યુકેટેડ હોય છે. કે એ લોકોને ખબર છે કે આપણે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરશું તો આપણને ઘણો બધો ફાયદો થાય છે. જેમ કે ત્યાંના ઘણા બધા મોટા મોટા યુટ્યુબર્સ લોકો છે તે લોકો પણ ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરવાનો લોકોને કહે છે અને નાના બાળકોને પણ નાનાથી જેવું નાનપણથી શીખવામાં આવે છે. કે આજી શું છે પછી આપણે લાઈફમાં કેવી રીતે કામ કરવાનું છે, શું કરવાનું છે એટલે એ લોકો પણ નાનીથી ટ્રેન્ડ હોય છે એટલે એ લોકોને પણ ડિજિટલ પેમેન્ટ ખબર હોય છે. અને આપડે અહીંયા તો ક્યુઆર કોડ સ્કેન કાઢો પછી ફોન નંબર પર આપણે એ નાખી શકીએ છીએ. જ્યારે આ જે ચાઈના છે, જાપાન છે, ડેવલપમેન્ટ કન્ટ્રી છે એ લોકો શું છે પોતાના હાથ કે હથેળી દ્વારા પણ એકબીજાના ખાતા માટે પૈસા ટ્રાન્સફર કરી શકે છે. એટલું બધું ડેવલપ થઈ ગયું છે. એટલે મને તો શું છે ત્યાંનું રહેણી કરણી પણ ગમે છે. પરંતુ આપણા અહિયાં પણ હવે ધીરે ધીરે આ જે ડિજટલ પેમેન્ટ છે, આગળ વધી રહ્યું છે, હાલમાં નવી નવી એપો પણ આવી રહી છે. પેલા શું હતું કે જે ફોન પે હતી તે એક જ એપ દ્વારા કરી શકાતું હતું. હવે તો ગૂગલ પે છે, ભીમ પે છે, પ ફોન પે છે એમ ઘણી બધી એપ્લિકેશન આવી ગય છે. જેના દ્વારા આપણે સરળતાથી પૈસા ટ્રાન્સફર કરી શકીએ છીએ અને. શું હોય છે કે આપણે પાસે ઓનલાઈન પૈસા હોય તો તેના ઘણા બધા ફાયદા થઈ શકે છે. જેમ કે આપણે કશે પણ નીકળએ હોય તો આપણે કોઈ પણ વસ્તુ ક ફરવા ગયા હોય ત્યાં પૈસા આપણે ઘટ્યા અઠવા તો આપ જોઈતા હોય તેના કરતા વધુ પૈસા ખર્ચ કરી નાખીએ અને આપણી પાસે કેશ નહીં હોય. તો આપણે સરળતાથી ઘરે ફોન કરીને અથવા મિત્રોને ફોન અથવા તો સગા સંબંધીઓને ફોન કરીને સરળતાથી આપણે પૈસા લઈ શકીએ છીએ એ લોકો પણ માંગી શકીએ છીએ અને એ લોકો પણ આપને સરળતાથી પૈસા ત્યાંથી ટ્રાન્સ કરી શકે છે એટલે એ વાત પણ મને સારી એવી લાગી અને એના કારણે પણ મને મેન ખુબ જ ગમી છે. ડિજિટલ પેમેન્ટના તો ઘણા બધા ફાયદા છે જેમ કે ડિજિટલ પેમેન્ટ નો આપડણે ઉપયોગ કરશું. તો તો જ આપડે આ રોકડ નાણું છે જેનો ફાટી જવાનું કે પછી ચોરાઈ જવાનો ભય પણ ઓછો થઈ જશે. પરંતુ એ એની ફાયદા સાથેને કેટલાક ગેરમર્યાદા પણ છે. જેમ કે આપણે કશે ફરવા માટે ગયા હોય અને ત્યાં શું છે કે વીજળીની સુવિધા એટલી બધી ઉપલબ્ધ નહી હોય. તો ત્યાં શું છે આપણો ફોન ચાર્જ નહી થઈ શકે જેના કારણે આપણે પૈસા ટ્રાન્સફર સરળતાથી કરી શકતા નથી. એટલે ઘણા બધા એના ગેરફાયદા પણ છે અને એના ફાયદા પણ છે પરંતુ જોવા જઈએ તો આજે બધે જેમ કોઈ પણ વસ્તુ હોય તો તેને ફાયદા અને ગેરફાયદા તો જોવા મળે છે. અને કેટલીક વાર શું હોય છે કે આ ઓનલાઈન પેમેન્ટમાં કેટલાક લોકો ડરતા પણ હોય છે. કે આ એ સ્કેમ છે આનાથી ગમે તેમ પૈસા નુ ટ્રાન્સફર થઇ જાય છે પરંતુ એવું નથી. આપણે જો એજ્યુકેટેડ રશું આપણને જો ખબર હશે કે આ એપ જે આપણે પૈસા ટ્રાન્ફર કરીએ છે એ કઈ રીતે કામ કરે છે તો આપણે પણ સરળતાથી પૈસા ટ્રાન્સફર કરી શકશું. અને ખાસ કરીને જે વડીલો હોય છે તેઓને એટલું બધું સમજ નથી પડતું તો એમની પાસે કોઈ વાર ફોન આવે એકા પછી કોઈ વાર મે જ આવે. તો એ લોકો જે પર્સનલ ડિટેલ હોય છે જેમ કે આધાર કાર્ડ હોય છે ઓટીપી હોય છે પછી ઘર મેમ્બર ના નામ હોય છે. તે બધા શેર કરી દે છે જેના કારણે એમના એકાઉન્ટ માંથી પૈસા કટ થઈ જવાનો એટ કપાઈ જવાનો ભય રહેલો હોય છે પરંતુ આ જો આવો કેસ કોઈ વાર. બન્યું હોય તો આપણે તુરંત પોલીસ સ્ટેશન અથવા તો સાયબર ક્રાઈમમાં જઈ. આપણે નોંધ કરવાની હોય છે. તો આપડા પૈસા પાસા આવી શકે છે કારણ કે જો એવું નહી કરશું તો જે હેકર્સ છે. તે પણ એમ ચિંતા મુક્ત થઈ જશે અનેને પણ એવું થશે કે લોકો કોઈ જાગૃત નથી તો એ વધારે લોકોને છેતરવાનો પ્રયાસ કરશે. એટલે આપડે પણ આમ જાગૃત રહેવું પડશે તો જ આપડે ડિજિટલ પેમેન્ટ નો ઉપયોગ કરશું. કે ડિજિટલ પેમેન્ટ માટે ઘણું બધું આપણે ઇન્વેસ્ટમેન્ટ પણ કરી શકીએ છીએ. જેમ કે હાલમાં જોવા જઈએ આપણે ક કંપનીના કે પછી કોઈના શેર લેવા હોય ડીબન્ચર લેવા હોય. તો આપણે રોકડમાં કોઈ પણ દિવસ કંપની શેર લે વેચ કરી શકતા નથી. શેના માટે આપણે આ ડીમેટ અકાઉન્ટ હોવું જ જોઈએ ડીમેટ એકાઉન્ટ ખોલવા માટે પણ આપણી પાસે એમાં પૈસા નાખવા માટે આપણી પાસે અકાઉન્ટ હોવું જ જોઈએ. અને ડિજિટલ પેમેન્ટ દ્વારા જ આપડે કોઈ પણ કંપનીઓ શેર હોય છે ડિવેન્ચર હોય છે. એ બધી વસ્તુ ખરીદી શકીએ છીએ. અને એ બધું ખુબ જ સારી બાબતમાં ગે છે કારણ કે એમાં પણ આપણું જો નોલેજ હોય તો જ કરવું જોઈએ. બાકી તમે એમ દિજજ બધાને લોકોને જોઈને તમે ડિજટલ પેમેન્ટ નો ઉપયોગ કરી. આ પૈસા ઇક્વિટી શેર કે ડવન્ચર શેર ને બધા શેર લેશું. પટો તમારે નુકસાન જોવાને ભય રહેલો હોય છે પરંતુ જો તમે એજ્યુકેટેડ હશો તમને ખબર હશે કે શેર માર્કેટ. શું છે કઈ રીતે ક્યામ કરે છે અને આગળ જતા શું હોય છે એ તમે પ્રિડિક્શન મારી શકો છો. અને પોતાના પર વિશ્વાસ હોય તો જ તમારે આ ડિજિટલ પેમેન્ટ છે તેનો ઉપયોગ દ્વારા આ શેર. ની લેવેજ કરવી જોઈએ. અને બીજું શું છે ઘણી બધી એપ્લિકેશન છે જેમ કે એસઆઈપી પણ કરી શકાય છે તે પણ સરળતાથી હવે તો ઉપલબ્ધ. સારું ભાઈ ચાલો પાછા મળશું ત્યારે આ ડિજિટલ પેમેન્ટ ઉપર વધારે વાત કરીશું.
હા ભાઈ સારું મળીએ પાછા.